હલો
હા કેમ છે.
હું મજામાં છું તું કેમ છે. છે
હું પણ મજામાં છું. ઘરે બધું બરાબર
હા એકદમ બરાબર ઘણા દિવસો થયા હતા તો મેં વિચારી્યું કોઈ એક ટોપિક પર આપણે નાની એવી ચર્ચા કરી લઈએ શું કેવું તારું
હા વિચાર સારો છે તો આજે ચાલ આપણેે વાત કરીએ ઓનલાઈન શોપિંગ કે પછી ઓફલાઈન શોપિંગ. વિશેે વાત કરીએ.
ખુબ જ સરસ ટોપિક છે તમને કયું વધારે ગમે છે.
મને તો ઓનલાઈન શોપિંગ વધારે ગમે છે ઘરેથી જ બધું મળી જાય છે.
હા એ તો છે અમુક લોકોને ઓનલાઈન શોપિંગ વધારે ગમતી હોય છે. તો અમુક લોકોને ઓ ફલાઈન શોપિંગ વધારે ગમતી હોય છે પણ ઓફલાઈન શોપિંગનો જે મજા છે એ અલગ જ હોય છે દુકાને જઈને વસ્તુને જોઈને ખરીદવી એનો એક અલગ જ આનંદ છે.
હા વાત તો સાચી કરી પણ ઓનલાઈન શોપિંગમાં વેરાયટી બહુ હોય છે એક જ વસ્તુ માટે ઘણી ઓપ્શન મળી જાય છે.
સાચું છે પણ ઓનલાઈનમાં ક્વોલિટી વિશે અમુક વાર ડાઉટ રહી જાય છે આપણને કે ફોટામાં જેવું દેખાય છે એવું એકચઅલમાં હોતું નથી અને આપણે મંગાવી તો લઈએ પણ પછી આપણને ના ગમે. તો એનો પણ વાંધો.
હા એ તો છે ઓફલાઈનમાં તો આપણે વસ્તુઓ ટચ કરીને ટ્રાય કરીને ખરીદી શકીએ છીએ ખાસ કરીને કપડા માટે તો ઓફલાઈન બેસ્ટ જ છે. પણ ઓનલાઈન માં રિટર્ન પોલિસી હોય છે ગ ત ના હોય તો પાછું આપી શકાય.
એ પણ સાચું છે પણ ક્યારેક રિફંડનો પ્રોસેસ પણ ઘણો લાંબો થઈ જાય છે પછી એમાં વાંધો.
હા સાચું કહ્યું ઓનલાઈન શોપિંગ ટાઈમ સેવિંગ છે એતો તમે માનો છો ને?
હા એ તો છે કે ઓનલાઈન શોપિંગ આપણો ટાઈમ ઘણો બચાવે છે ટ્રાફિકમાં જવાનું પણ બચી જાય છે જ્યારે ઓફલાઈન શોપિંગમાં આઉટિંગની પણ મજા થઈ જાય છે મિત્રો સાથે જઈએ અમુક વાર કે અમુકવાર ફેમિલી સાથે જઈએ તો એ બા એમની સાથે પણ ટાઈમ સ્પેન્ડ થઈ જાય અને સાથે જઈએ તો શોપિંગમાં મજા પણ આવે.
હા સાચું કય્યું ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ અને ઓફર્સ વધારે મળે છે.
એ તો છે પણ અમુક વખત તમે જોયું જ હશે કે ઓફલાઈન સ્ટોર્સમાં પણ જયારે ફેસ્ટિવલ્સ હોય વાર તહેવાર હોય ત્યારે પણ ઘણી ઓફરો ચાલતી રહે છે.
હા એ તો છે ઓનલાઈન શોપિંગ ટ્વેન્ટી ફોર સેવન અવેલેબલ હોય છે જ્યારે ઓફલાઈન શોપિંગમાં ટમ ટાઈમિંગની લિમિટેશન હોય છે પણ ઈમિડિયટ ડિલવરી મળે છે એટલો ફરક છે.
સાચી વાત છે. ઓનલાઈનમાં અમુક કો ડિલિવરી માટે આપણ કેટલું વેટ કરવો પડે છે. આ એક એનો ડિસએડવાન્ટેજ છે. અથવા તો ડ્રોબેક પણ કહી શકાય.
હા સાચું કય્યું ઓફલાઈન શોપિંગમાં આપણે બાર્ગેનિંગ પણ કરી શકાય છે જ્યારે આ વસ્તુ ઓનલાઈન શોપિંગમાં પોસિબલ નથી એ લોકો જે ભાવ બતાવે એ ભાવ પર આપણે લેવા જ પડે છે. આપડે બાર્ગેન નઈ કરી શકે.
એ વસ્તુ તો તમે સાચી કહી એકદમ ઓનલાઈન શોપિંગમાં ફ્રોડનો પણ અમુક વાર રિસ્ક હોય છે અમુક જગ્યાએ કેશ ઓન ડિલવરી જેવો ઓપ્શન અવેલેબલ નથી હોતો આપણે પહેલાથી જ પ્રીપેડ કરવું પડે છે અને એમાં એક ડાઉટ રાઈ જાય છે કે આપણે પે તો કરી દીધું પણ આપણો ઓર્ડર આપણા સુધી પહોંચશે કે નહીં પહોંચશે કે પછી આપણી સાથે ફ્રોડ ના થઈ જાય આ વસ્તુનો એક ડર ડર રહી જાય. હા પણ જો ટ્રસ્ટેડ વેબસાાઈટ પરથી ખરીદીએ તો એ સેફ રહે છે બરાબર ને. હેલો. હલો.